અસલા માલીકુમ.
વલીકુમ ઈ અસલામ. અલ્હમદુલ્લા શું ચાલે બધું મજામાંને તબિયત પાણી કેવા ચાલે છે?
હા બસ બધું મજામાં. કઈ નઈ શું ને આ વખતે આપડે સભે મેરાજ આવે હે તો મારે અ ઘણી વસ્તુ લેવી છે તો તું આ વખતે ફ્રી છો મારી સાથ. થે આઈસ માર્કેટમાં.
હા મેં પણ વિચાર્યું હતું કે છે ને મેં કુરાન શરીફ પ મારે છે ને મદ્રાસ બાજુમાં છે. તો અહં હ ને કુરન શરીફ થોડાક ઓછા થઈ ગયા છે સુખોર ફાટી ગયા છે કે એ બધું પ્રોબ્લેમ છે તો ઈ લોકો કહેતા હતા કે તમારે કોઈને દેવાનું હોય તો કહેજો એમ તો મેં વિચાર્યું કે કુરન સરિફ લઈ લીએ અને ત્યાં દઈએ પણ છે ને ઓનલાઈન જોયું તો મને કઈ મજા ન આવી તો તારે શું શું ખરીદ વધોવાનું છે ત્યાં બજારમાં.
મારે પણ જો ને યાર આ વખતે હ ને મારે એવું છે કે અ મોરમો હોય કે ગમે એવું હોય ત્યારે મારે છેને કુરાણ કે ન કેવું હોય ને તો હું કોકનેને કોક ને આપતી હોય જેના કારણેને અત્યારે હાલમાં તો મારી પાસે એક જ કુરાન શરીફ છે તો મેં કીધું આ વખતે એનું કુરાન શરીફ લઈ લઉ. અને સભે મેરાજમાં હેને મારે એવું હે કે તે દિવસે તો હેને ખાસ કરીને મુ હિ ને એક કુરાન શરીફ છે ને એ મસ્જિદ માં આપી દઉ. એટલે સારું ને જેટલા પણ ઈ કુરાન શરીર માંથી પડશે બધું જવાબ આપણને મળશે અથવા તો આપડા જે મ મરૂુમ ના હિસાબે સવાલ માટે મેકી તો ઈ પણ કયા મતલબ એના હિસાબે સવામ માં જ મળશે ને તો કીધું લને કુરાન શરીફ તસબર લેવી છે અને એક મુસા લે લેવો હોય અને ઈ મુસલો હોય ને જેટલા છોકરાઓ મસ્જિદમાં પડવા આવે બધાને મારે આપવાનો વિચાર હે મેં તો આવું નક્કી કરી.
હ હા મુસલાની તો તારી સાચી જ વાત છે કેમ કે અમારે અહં મસ્જિદમાં મા મદ્રાસ અને મસ્જિદ જો કે એમ સાથે જોઈએ છે એટલે અહીંયા પડાવે પણ છે અને મસ્જિદ પણ છે તો મેં પણ એવું વિચાર્યું હતું કે હેને અહંના મુસલા અમુક અમુક બો ઘટતા હોઈએ છે તો આજ મને પણ આવો જ તારા જેવો જ વિચાર આવ્યો કેને મુસલા થોડાક વધારે લઈ અને છોકરા નમાજ પડે તો એના માટે આપણે સારું કેવાય ને એમ તો મુસાલા લઈ લઈ અને તસબી તો અમુક એવું થાય હ કે આ સાઈડ સોસાયટીમાં ગુજરી ગયા હોય ને તો અમુક એ લોકો પારા હોય ને પારા એ પારા પણ લેવાના છે કે લોકો ઘટતા હોય કોઈ આગળ હોતા હોય. નથી હોતા તો મેું હેને એક મદરેસા માં રખવી દઈ બધી વસ્તુ લઈ એટલે આપડા મરુ ને સવાબ મળે ને એ રીતે મેં કીધું કરી એમ તો એવું કરી તો આપણેે હાર નીકળી કઈ રીતે આપણે જવું હે તો તું મને ક તો પછી આપણે એઈ પ્રમાણે નીકળી- કેમ કે મારે હ ને કુરાન શરીફ તો મારે વધારે લેવાનું થાય હ. મારે અહીંયા બીજી મસ્તી થ ને તો મારે અં પણ દેવાના છે તો આજ ખરે વિચાર હ કે આ દસ તો ખુરાન શરીફ લઈ લોઉ એમ.
હા તો હેને આપડે એવું કરી હે ને જુમા ના દિવસે જઈ જુમારની નમાજ પડીને આપણે બંને સાથે નીકળી જશું અને હું કઉ તો આપડે ઓલી મોટી માલકી થઈ ને એમાંથી ને જ ખરીદી કરશું બરાબર અં મસ્ત સોફેમાં આપણને બધીસ્ મળી રહે આપડે આમથી ના આમ તડકાનું ફરવું નહી.
હા આપડે પણ એ તને ખબર છે કે અં હેદરી કરીને આખી મસ્ત મોટી એવી એવું દુકાન છે.
હા યાર હા યાર એ તારી સાચી વાત તું. કે ને મે એ પણ મોબાઈલમાં પણ અ જોયું તું કે એનું આવતું ત શોટ તો મેં જોઈ ત સારું તો અહિયાં તો અંતર એટલું મળે તો હું એને અંતર પણ લઈ લઈ સાથે સાથે એને અંતર પણ આપ આપી દઈશ બધાને એક એક અને મારે મારા ઘર માટે પણ છે ને મારા ભાઈ માટે અંતર લેવાનું હોય તો ત્યાંથીને જ લઈ લઈશ.
અને આપણે થોડીક ટોપી પણ ખરીદી લઈએ તો તો આપણે મસ્જિદમાં આપીએ તો વાંધો ન આવે અમુક અમુક થઈ ને અમારે અહીં ગરીબ છોકરા હોય કે બિચાડા તો આગળ હોતી એ નથી તો મેં એવું વિચાર્યું કે એને પણ હને ટોપી અને ઓલું સિપારાનું આપડે તબાારક નું કરીએ તો એમાં કુરાન શરીફ ના એક એક સિપારા આપડા આવે તો એ આખી પેટી જ મેં કીધું લઈ લઈએ તો એ પછી મસ્જિદ માં આપીએ તો એ લોકોને કામમાં આવે
હા તો ત તારી વાત સાચી હે આપડે એવું કરશું હેને ટોપી પણ હે ને એના કરતા ઓનલાઈન સાઉદી અરબ માંથી જ એક જગ્યાએ આવે હ તો આપડે લઈ લઈશું બરાબર.
હા તો આપડે ઈ રીતે ખરીદી કરી તું મને હે ને એક ટાઈમ કેજે અને મને વ કરજે અને બાકી તારે આપડે આ સબ મેરા તૈયારી કે ભ હાલે
બસ તમને શું યાદ કરતી હતી કે મેં વિચાર્યું કે આ વખતે મેરેજમાં શું કરું તારે કેવી તૈયારી ચાલી રહી હ
મારે તૈયારી તો સારી ચાલે હે ને પેલા તો તે શું આ બધું કામ કરી નાખ્યું ઘરની સફાઈ ને એ બધું જ કરી નાખ્યું છે કે હજી બધું બાકી હ કેમ કે હવે તો અ સબે મેરાત તો બહુ નજીકમાં છે બેદી પછી જ છે-
હા યાર ઈ તો મેં બધું કરી નાખ્યુંને આ વખતે તો હે ને મેં એવું નક્કી ક કે મેરાજમાં તો હેને હું ખાસ કરીને હેને આ આપડે સુજી નો હલવો બનાવાનું નક્કી કર્યું હે રાત કેટલી મોટી બરકત વાળી હે તો ઈ રાત તો ઈબાદત અને મગફીરત ની એટલે તો હું ઈ રાત ન જ બધું નક્કી કરું હું કે કઈ રીતના કર શું ના કરું એ જ
હા તો બસ તો આપડે સાંજે તો એમાં ઈબાદત કરવાની હોય તો મ મને ખબર મને યાદ જ છે કે હું હે ને હમણાં સાંજે ઈબાદતની તૈયારી વિશે હું વિચારતી હતી કે સાંજ પડે ને ઈબાદત એટલે બે દિવસ પછી વિચારી લો કે શું કરવું એમ મેં દું પેલા જ હું વિચારી ને તારી્યારે વાત કલો તો તને ખબર હો કે આપણા ઈસ્લામમાં કેટલી મહાન અને ચમત્કારી રાજત છે કે કેને
હા બિલકુલ સાચી વાત છે આ તો હે ને પવિત્ર રાત છે તને ખર હોય તો કે આપણા પ્યારા નબી હજરતે મોહમદ મુસ્તફા સલા અ વસલમ અલ્લાહ પાક એજ રાતે મક્કા મસ્જિદ રામ થ જૈસુલમન થ મસ્જિદ અકસ ઇસરા ત્યાં સાતે આસમાનની શેર કરી હતી એ તો તને ખબર જ હશે ને
હા હા સાચી જ આ તો આપણે અલ્લાહની હૈ ને કુદરત કુદરતનો બહુ જ મોટો તો ચમત્કાર છે અને એ હેને સૌથી મહત્વની વાત છે કે આપડણે આજ મુબારક રાતે અ અલ્લાહ પાકી હ ને આપણી ઉંમત ને હે ને પાંચે વ્યક્તિ નમાં નમાજ નીને અ અનમોળ ભેટ આપી હતી આપડે જે નમાજ પડીએ છીએ ને પાંચે વખત ની આ રાતે જલ્લા તાલા એ હે ને આપણને આ ભેટ આપેલી છે અને ખબર છે
હા યાર આ આ તો વાત ખબર જ છે મને કે દિવસેને પાંચ વખતે નમાજ પડેને બધા મમ્મી નું ને મેરાજ ક છે જયારે નમાજ પડીએ ત્યારે આપણે જાણે સીધા અલ્લાહ ની એકદમ નજીક હોઈએ છીએ અને હા રાતે તો ઈબાદત નું કઈ પ્લાનિંગ કર્યું
હા મેં વિચાર્યું છે કે હે ને ઈશાની નમજ પછી જ નફીલ મજપટીશું અને કુરાન પાકની તિલાવત પણ કરીશું અને ખાસ કરીને ને વધુ પ્રમાણમાં હને દરરોજ સારી પડીશ કેમ કે આપડા નબી પર જેટલું દરરોજ મોકલી એટલું જ બરકત મળે અ દર શરીફ તો આપણે ગમે એમ કરીને હાલતા ચાલતા ગમે ત્યારે આપણે ભૂમિ રોજ બરોજમાં હે ને દરરોજ શરીફ તો પડવા જોઈએ જયારે આપણે ફ્રી હોય ત્યારે આપણા મોટા માં હેને હંમેશા દર સરીફ હોવું જોઈએ તું શું કરવાની છે
યાર હું પણ છું ને આ વખતે હ ને નમાજ પડવાની હું અને એ મારો એવો ઈરાદો હે કે હું હે દસ ફાતે અલ્લાહની જક્રમાં સમય વિતા વિતાવ અને સાથે અ સાથે ને સ મેજની નફલ નમાજ પડું રોજું રાખવું આ અને આ દિવસે અલ્લાહ ની ઈબાદતમાં હેને આખો દિવસ બઉ મોટુંને જકાત ને ફિતરો ને એવું બધું આપું
માશાલાહ બહુ જ સરસ વિચાર છે તારો અલ્લાહ ને આપડી આપડી આ રાતની મહેનત અને ઈબાદતને કબૂલ ફરમાવે બસ હું એટલી દુઆ કરું અને જયારે તું આ દોવા કરવા બેસે ને ત્યારે મારા માટે અને આખી ઉમદ માટે સુખ અને શાંતિ માટે ખાસ તું દુઆ કરજે હું પણ છે ને આ બધી હું પણ દુઆ કરીશ અને તું તું પણ દુઆ કરજે અ અલ્લાહ તલા આપડી દુઆ હ ને કબૂલ ફરમાવે
હા યાર ચોક્કસ હું પણ મારી તું મારી વાત ખાલી દોસ્ત છે, તો તારા હાથમાં પણ હું દુઆ આ કરીશ, અને દુઆ કરવાનું હું કેમ તને ભૂલી જઉં યાર તને તો હંમેશા દુમાં પેલા જ યાદ રાખું અલ્લાહ આપણને સાચા રસ્તા ઉપર ચાલવાની ને પાંચ વખત ના નમાજ ની પાબંદી આપે તો અલ્હમદુલિલાહ.
અમિન સુમા અમિન સારું તું હવે રાતની તૈયારી કર ને, આપડે નિરાતે વાત કરીએ કેમ કે આપણે રાત તૈયારી પણ એટલી રાતની તો જોખ કરવાની જ હશે એટલે એ પ્રમાણે તું તૈયારી કરજે અને ઘરમાં બધા બધા વડીલોને હે ને મારા તરફથી સલામ કે જે.
હા સારું તો હાલે હું પણ તૈયારી કરીશ અરે હા જો વાત વાતમાં એક વાત કેતા હું તને ભૂલી જ ગઈ કે સારુંથી જો આ સભે મનજ ની ત- એ વાત તો ખબર જ નહ હોય કે આપડે પેલા પચાસ રકાત પડવાની હતી. પરંતુ મુસા અલે સલામે હેને આપડી આ નબી સાહેબ આગ અર્થ કરીને હેને આપણે પાંચ ટાઈમની નમાજ કરીને કરર તો આપડણે પચાસ વખત નમાજ પડીને થાકી જાત.
હા એ તો તારી વાત સાચી જ છે એટલે જે પણ થયું એ અલ્લાહની હ જે પણ થયું એ સારું થયું એમ કેમ કે એની અલ્લાહનો હુકમ હતો ને એ પ્રમાણે જ આપણેે પાંચ તેમની નમાજ થઈ ગઈ એમ સારું કેહેવાય.
સારું હાલ તો હવે પછી આપડે જયારે ફસ ફ્લેવર જશું ત્યારે ટાઈમે હું જુમમાની નમાજ પડીને તને કોલ કરીશ. બરાબર.
અલ્લાહ હાફિઝ.
હા અલ્હા હાફિજ મા .